તમે બઉ
હા અમે મજામ છો તમે મજા આમ છો તમારે મમ્મી પપ્પા ડેડ બેડ વધારે રેડી છે?
હા મારે બધા મજા મમ્મી પપ્પા મજા છે દાદા ભાઈ મજા છે દાદી મજા છે. તમારે ત્યાં દાદી દાદા મજા માં છે ભાઈ મજા માં છે?
એકદમ દાદા દાદી મજા માં છે એકદમ આમ ધોડા જેમ એકદમ મજા છે તમારે કેવું છે ખોરાક બોરાક નુ કેવું? રેડી છે તમારે ખોરાક ખોરાકમાં તમે હા ચાવલ જેમ ખો છો તમે
હા ચાવલ ખાઈએ છીએ અમે ઘરડા મા થઇ ગયા છીએ અમે એટલા બધા ઘઘડા થઈ જાય છે કે અમે જે એ. અને ચાલીને જવું હોય ત્યારે એક કિલોમીટર જતા હોય ત્યારે અમે થાકી જતા હોય છે એવો અમે થાક લાગ તો હોય છે જેમ કે હા
અમારે પણ એવું થતું હોય છે હાપું હાપું થઈ જતો હોય છે ઘડી ગમે હેળ જ તો એવી. અમે પણ હાથમાં જેડો લઈને પણ ટેકે ટેકે ચાલી જઈએ છીએ. તું પણ હાપું હાપું થઈ એટલે તમે શું વાત કરો ત તમારે એવામ થશે મારી એવી હાલત થાય એટલે ઠંડા માણસ ને બઉ તકલીફ પડતી હોય છે બઉ
હા હ
બધું પેલું વેઠવું પડતુ હોય છે એટલે ઘણી તકલીફ થતી હોય છે.
હા મારા બેકગ્રાન્ડ નો અવાજ વધારે નહીં આવતો ને?
હ ના તમારો રેડ એકદમ સારો આવે છે.
હા એ મારે તો એટલું કેવું છે જેમ કે જે ધરડા માણસ ને જે સરકાર ને યોજના પાડવી જોઈએ કે ઘરડા ઘર માટેનું મસ્ત ઘર બનાવી આપવું પડે પછી જેમ કે ખાવાનું બનાવી આપવું પડે પછી એના માટે એક વ્યવસ્થિત છોકરી આપી પડે છોકરી કે એને રો તેને ખવડાવે એવી રીતે આપાવું પડે એ એક યોજના કાઢવી પડે. એ યોજના એવી કાઢવી પડે કે બસ એ ડોહા ને બેઠે બેઠે ખાવાનું, બેઠે બેઠે ફરવાનું, એવી રીતે એક યોજના કાઢવી પડે મારું એટલું જ કેવું છે જેમ કે સરકાર એવી યોજના કાઢે તો બઉુ સારું લાગે. અને જેમ કે અમારા દાદા દાદી છે પણ એ ધરડા થાય તો પણ એમને એ બીજા લોકો હોય એમને ખવડાવે પીવડાવેને ફરવા લઈ જાય બસ એમને બે ઠા બેઠા ને મોજ કરવી જોઈએ એવું મારું કેવું છે. તમારું શું કેવું છે?
હા અમારું પણ એવું કહેવું છે તો બેઠી બેઠી એને મળતી હોય સુવિધા તો એમને કોઈ તકલીફ વકલીફ ના પડે તકલીફ ના પડે એટલે એને સારું બધું એવું ફીલ થાય એટલે એમને ગોળ હ બેઠા બેઠા હોય ને એવું કરવું પડે તો આપે બેઠા બેઠ આ. પણ એને પણ બેઠ બેઠ ખાવું જોઈએ એવું કરવું જોઈએ એમને એક ગાડી આપવી જોઈએ ગાડી આપ લઈને તકલીફ કશું પડે ને એમને જે જવું હોય ત્યાં જવું જઈએ જઈ શકે એટલે પછી એમને કોય તકલીફ. તકલીફ ના થાય તો એ ર બધા ફરવા જઈ શકે અલગ અલ રીતે ને અલગ અલગ રીતે તે બધું કાર્ય કરી શકે અને બધું થઈ શકે બેંકમાં તો સહેજી કો વા આવું હોય તો એ બધું શીખું મારા ઇમ્પોર્ટન્ટ
હા
આવુબઘુ ન ના થાય.
હા હા હા તો મારે એટલું કેવું છે જેમ કે મારે એ પ્રમાણે જે ઘા ઘરડા માણસ હોય છે ને એમના માટે સારી એવી છોકરીઓ આપવી જોઈએ કે એમને મોહાી ને એમના મોઢામાં કોળીઓ મેલાવે એમને કશું કરવાનું નહીિ બસ બેઠે બેઠે એટલે એમને એ વોશરૂમ જવું હોય તો પણ પાકડી એને પકડીને લઈને જવું પડે પકડીને ત્યાં બેસે ત્યાં વોસ રૂમ કરાવવા ને ઘ બહાર કાઢે એવી રીતે અલગ અલગ એમને સુવિધાઓ સરકારને આપ જોઈએ મારું એટલું કેવું છે જેમ કે અલગ અલગ રીતે કે તમે જે તમારી અંદર કોલ આવી રહ્યો છે તમે કટ કરી નાખો એમ કે આપડી રીતે વાત કરી રહ્યા છીએ એમ પણ આપડણે વાત કરી શકીએ એમ અલગ અલગ રીતે આપડણે બહ મજા આપતી હોય છે કે તમે વાત જો જેમ કે આપણે જેમ કે હું તમારા પરફોર્મન્સ વિશે વાત કરું જેમ કે આપડે કોફા ની અંદર લ્યાજક કોફા બેસતા હોય. એ શિયાળા ની અંદર જે બાફી વાફીને ખાઈએ હળદર વાળા મીઠા વાળા નાખી ને એ બહુ મીઠા લાગતા હોય છે જેટલા મીઠા લાગતા હોય છે જેમ કે આપડે એ સર ઉપવાસ કરે હોય ત્યા પણ મેઠા લાગતા હોય છે ઉપવાસ કરીને ખાઈએ તો પણ વધુ સારું કેમ કે આપડ એક ફરાળ તરીકે એક ત્યાં નાસ્તો થઈ જતો હોય છે.
એટલે એમાં કેવળ તરીકે પામે એમને આપે બાફી દઈ અનેને પોણી પેલા ગરમ કરવું પડે. પ તોાડો એક ત પેલી લાવવાની પેલી એમથી પાણી લેવાનું. પાણી ની અંદર પેલા મગફળી મગફળી મોટી થાય ને ત્યારે અંદર રહેશે. એને નેસે ફફા બે ફફા બે એટલે પ પોફા તોડીને લાવવા પડે આખે આખે તોડીને લઈ પછી માટી માટી હોય ને એને ધોઈ લેવી પડે એ ધોઈ લેની પછી પેલું પાણી જે ગરમ કરો ને તકલીફ એમાં ના દેવાનું એમાં હળદર છે મીઠું છે એવું તમારું અલગ અલગ રીતે તમારે નાખ નાખવાનું હતુ. સારો એવો સ્વાદ આવે એવું નાખવાનો એટલે તમને ઉપવાસ પણ જબર પામે અને પણ લાગે ને કે ઉપવાસ કર લ એ ભૂ ભૂક મટી જાયા એટલે પાસે
સાથે જ મારે તમને એ કેવું છે કે ઘણા બધા લોકો ઉપવા કરતા હોય છે જેનું બફરીને એટલું એટલું ખાતા હોય છે એટલું એટલું ખાતા હોય છે કે
થોડો આમ પેલો થઈ જાય છે અમુક ટાઈમ એવોથ અને અમુક ટાઈમ
હેલો હાવે કપલેટ આયો ને હેલો
વારથઇ વારથાય
શણ શરણ ભાઈ કે મારે કે છે જે આપે વાત કરી રહ્યા છેએ જે એ અમુક ઘડા ઘણા માણસ ઉપવાસ કરતા હોય છે. એ અમુક લોકો એટલે ભૂખ માટે એટલા ઉપવાસ કરતા હોય કે મને નવું નવું ખાવાનું મળશે કેરી નો રસ મળશે, ચેરડી નો રસ મળશે, અનાનસ નો રસ મળશે, જેમ ફરાળી કેવડો મળશે, પછી જેમ અલગ અલગ પ્રકારના રસ મળશે, નારિયળ નું પોણી મળશે, એમ એટલી ભખ હોય છે કે એમનો એ પણ લચ્છી ખાઈ જતા હોય જે પછી બદામ શેક ખાઈ જતા હોય છે, અલગ અલગ ખાઈ જતા હોય છે.
હમ તો પછી ઉપવાસ કરવાનો મતલબ જ શું બદામ શેક ખાયદો હોય પછી બધુ પેટ તો એમનુ ભરાય જ જયુ શે ને ભગવાન ને હ કેવું ઉલ્લું બનાવે છે ભગવાન પણ બચારા કેવા એવમ્ ભગવાન એવું સહન કરે છે એના કર કે ઉપવાસ અમે કરી પછી ખાય એ ના મજા આવે પછી એને પાણી પણ ના પીવું જોએ ઉપવાસમાં એમને-તમે એક સારો ઉપવાસ કરો છો. પાણી ના પીવો એ તમારો ઉપવાસ ખરો પણ બીજા લોકો હોય છે ફરાળી ફરારારી ખાવા હારુ પેશલ લડકા
હા બિલકુલ એમ કે કુતરાની જેમ આમ હા લાડ પાડતા હોય છે.
હા હા
જેમ બોલે તો એમને મોઢામાં લાર દેખાતી હોય છે. એટલે વરી છીીન એવું ખાતા ઓયન પેલા છીંન હોયને પછી શું ખાવાનું એ બધું થઇ જતું હોય. પછી હું તોને વાત કરું પણ
હા તો હું તમને એટલું કવું છું કે જેમ કે એવું ના ખાવું જોઈએ તો જેમ કે ભગવાન માટે આપણેે એક શ્રદ્ધા અને પ્રાર્થના તરીકે આપણે એમની પૂજા તરીકે વખણાતાં ઉપવાસ તરીકે આપણે કરતા હોઈ સે તો પણ આપણે એક જેમ કે પૂનમ કરતા હોઈએ, રવિવાર કરતા હોઈએ, જેમ કે એક એ રઈવાર શનિવાર દ- પછી ગુરુવાર જેમ અલગ અલગ જે વાર કરતા હોઈએ તો પણ એ વાર કરીને એક ખાલી એક ફરાળ નું એક કેવડાનું પડીકું ખવરાય બીજું કશું ના ખવરાય હું તો કઉ
હા એ તમારી વાત સાચી રવિવાર કરતા હોય, બુધવાર કરતા હોય અને અલગ અલગ જે અઠવાડિયા ને બહાર આવે ને આઠે આઠ વાર કરતા હોય સોમવાર કરતા હોય, મંગળવાર કરતા હોય, બુધવાર કરતા હોય ગુરુવાર કરતા હોય, શુક્રવાર કરતા, શનિવાર આ હાત દિવસ કરતા હોય છે. તો એમાં એને ફાયદો શું મળે? એમને ફાયદો એવો મળે કે જેમને એમને ધારેલુ કામ હોય એ પૂર્ણ થઈ જતું હોય છે, પણ એમ કોઈ દિવસ એવો ઉપપસ રાખ્યો નથી એટલે મારે એક વખસ ઉ.. કરવો છે મારું કામ થઈ જાય છે કે નહી થઈ જાય એટલે પછી એમાં કેવું હ ખબર હ
હા
હ હ
બોલો
એટલે પછી ઉપવાસ રાખવો છે અને આખો દાડે ખાવું નહી
હા હા
ભલે મરી જય, મરી પણ ચાર પોસ દાડા ખાવું નહી એવો ઉપાસ રે ને
હા
એવું બધું કરવું છે.
જેમકે હું મારું વાત કરી છું કે જેમકે હું શ્રાવણ મહિના ના સોમવાર કરતો હોઈએ ત્યારે અલગ અલગ રીતે હા.
તમે કોઈ દિવસ બુધવાર કરો?
ના અમે બુધવાર નથી કર્યો જેમ કે બુધવાર કરતા હોય છે એ પાજી ને પાજી એ બુધવાર કરે જેમ કે હું છું ને સોમાર કરતો હોય છું તેમ અલગ અલગ રીતે હું મારા રીતે શંકર ભગવાન ની પ્રાર્થના કરીને પાછ હું પાણી પીતો હોઉ છું. જેમકે તે સાંજે પીને હો. તે આખો સાહેબ કીરા નીકળી જાય પાછ આખો દિવસ નીકળી જાય પાછ આખો દિવસ. ના છ વાગે અને સારું ચોકડીઓ જોઈને અને એવી રીતે સારો. મસ્ત સમય જોઈને પછી હું પાણી પીતો હોય છું ભગવાનને ચઢી ને. જેમ કે એવી રીતે આપડણે ઉપવાસ કરીએ તો આપડો ઉપવાસ એક સારો ફળે. એ ઉપર સારો ફળે ને ભગવાન આપણને આ સારું જે વસ્તુ. માંગી લીધું હોય ને આપ આપણ ફળ આપતો હોય છે એ પ્રમાણે. જેમ કે મારે એટલું કેવું છે જેમ કે ઘણા લોકો. એવા ખરહાળ હોય છે કે જેમ કે પેટ ભરી ભરીને ખાતા હોય છે.
અને પછી ફળ લેવા જોઈએ તો ફળ એ એનું એમનું ફળ કાચું રહી જાય એટલે. કાચું એમને ફળ મળે. હ કો તમે.
હા વાંત સાચી ના મળ.
હા એટલે પછી એમને કાચું ફળ મળે તો પછી એને પણ પેલા. ફન કતા છે કે. તમારે બે્રની વાત કેમ આવ આવેય છે એટલે ભગવાન એમ કેતા હોય છે કે.
વાત સાચી બિલકુલ તમે વાત સાચી ગઈ.
ઉપવાસ રાખ્યો છે પણ વાંધ નહી ઉપ જ.
અરે તમારી વાત સાચી છે જેમ કે અમુક કેટ ફરી ફરી ગ. ખા તો હછ એમને ખાવું જોઈએ જેમ કે આપડે હસી રહ્યા છીએ. પણ એ બસું ના જોઈએ શું આપણે. હશે એું રાક્ષસ કહેવાય અને જે ફુબડો સય ને ખરા એ રાવણ કહેવાય.
રાક્ષર છો આમ તમે જેમ જોયું હોય છે રાક્ષો હસતા ધ હોય જાય છે કે. રાજસો છે પાસ. હોય છે કે આપણેે જ રાક્ષસજમાં આવી જાય આપે પણ ખુબ હોય છે. આપણનેવું કઈ દઉવ છું વિચાર આવે ક્યાંે રાક્ષર છે. પણ આપે હકીકત રાક્ષર છીએ કેમ આપણે એ એ દાંત. તાડીએ છેને બાંગડા આવે ને બાંગડો એના. હા હા હા હા એમ હ. એમ ન થવું જોઈએ એટને આપણે રા રાક્ષસ માં આવી જઈ જતા હો છીએ. એટ મજા પછી પા આવે ને પા. એ બુતવાર કરતા હોય છે એ બૂતવાર એટલે શર. કયા ભગવાન ન પા કરતા હોઈએ છીએ આપણને પણ ખબર નથી એક. પાચી મોસલ તકે છે. એકોવ ક મુ લ એપડ પો ચડ દાતાને પાડ.
દાંતન પાળો સડ્યો એટલે પછી લેબડાને થોડું ખોટું લાગી્યું છે એટલે દાળ. મુદે ચડ્યો એના માથે ભાગી ગઈ ભાગી ગઈ એટલે મો પડ્યો ભય. હું પોય પડ્યો એટલે તને હું વાંચુ. મારે હાથની બાતું બધું ફળઈ ગયું.
પછી પણ લેબડો પણ વિચાર ન હશે હારો મારું ખોટું કરવા આવ તો મને ભાગવા આવ.
પણ મેં એને ભાગી લીધો છે, લેપડો દોત કાઢે એટલે હા હા હા પણ વિચાર મે
બિલકુલ તમે મને એકદમ સાચી વાત કરી કે જેમ કે અમુક લેપડા ની અંદર દાંતણ પાડવા કરતા હોય છે, જેમ કે દાંતણ એક આપો ક્રસ કેવાય છે જે સવાલ ની અ સવાલમાં આપણે ક્રસ કરતા હોય છીએને, બ્રશ કરવા માટે કે આપડે એ દાતણ કરીને જે હશે મારૂ ઈ કેવું છે. કે જેમ, કે આપડણે ઘણા બધા માણસો છીએ ને ગામડાના માણસો દાંતણ કરીન, એમના દોત દાંત ને દાંત બઉ વાઈટ કરે છે, વ્હાઈટ કરીને તો આ કરીને પછી બાર ને બાર લોકોને દેખા હોય છે કે અમારા ગામડા ના દેશી લીમડા ના દાંતણ છે ને એ બિલકુલ સારા છે, સારા છે એટલે મારા દાત ધોળા કરે છે ને ધોડા કરીને અમને કશું રોગ થતો નથી રોગ થતો નથી એટલેંદર કશું કોઈ સાામડી ઉપ કોઈ ધાધર થતી નથી, કોઈસેલ નહી થતા કોઈ પપોળા નથી થતા
હા, તો પબ્લિક ને પણ પબ્લિક ને પણ એવું કરવું જોઈએ આપણી આ વાત નોટિસ કરવી જોઈએ, કે દાંત નથી પણ આ દાંત છે, સાફ રહેતા હોય છે, આ બ્રશ પણ સાફ રહેતા હોય છે, એટલે પબ્લિક ને આવી વાતને નોટિસ કરવી જોઈએ કે દાંતણ કરવું એ ઘણું બધું